હા, બોલો.
શું કર?
કઈ નહી બસ બેઠી હતી, તમે શું કરો છો?
અમે જો બેઠા છીએ, જમી લીધું.
હા બસ જમી લીધું, તમે જમી લીધું?
હ હા, મે જમી લીધું હો. આજે હતી, અમાર પાવભાજી.
ઓહ, અચ્છા અચ્છા.
તમારે શુ હતું હા.
અમારે તો આજે ઢોસા હતા.
ઓ શું વાત છે.
હા બોલો બોલો આજે અમને યાદ કર્યા તમે.
હા, બોલો.
કેવું તઈ વરસાદ છે?
બસ હમણાં તો વરસાદમાં તો કેવું કે ક્યારેક આવે છે ક્યારેક નથી આવતો. સવારના ભાગમાં અને રાતના ભાગમાં તો વધારે પડતો નથી આવતો. બપોરના ભાગે આવે છે, વરસાદ
હમ અંધારું ને એવું હોય છે, કા બઉ બધું
હા એવું જ હમણાં વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને અંધારું બી છે. તમાર ત્યાં કેવું છે? વરસાદ છે.
ના અમારે એવું જ છે ક્યારેક કામ આવી જાય બપોર પછી ને એમ સારું આવે. ક્યારેક આવે તો ક્યારેક સાવ ન આવે, આમ અંધારું ને એવું રે છે. પણ હમણાં આગાહી બતાવે છે, તમારે છે આગાહી?
હા એજ હમણાં જ જોયું અમે સમાચારમાં કે કાલની આગાહી બતાવતા હતા.
એવું છે.
હા બાકી તો હમણાં કેવું કે વરસાદ ક્યાં જ્યાં જરૂર છે જે જગ્યાએ ત્યાં વરસાદ આવતો નથી જે જગ્યાએ જરૂર નથી ત્યાં તો બોવ બધો વરસાદ પડી ગયો છે, તેથી નુકસાન બી કેટલા થઈ ગયા છે પાણીને ભરાઈ ગયા છે ઘરોમાં
પાકમા ને એમાં બધે નુકસાન થાય ખેતરમાંને એમાં પણ
હા, એ તો તમારી વાત સાચી છે કે ખેતરમાં પાણી ભરાઈ જાય છે, તો તેથી પાક ને બી ખુબ નુકસાન થાય છે, જો પૂરતો વરસાદ આવે, તો સારું કેહેવાય.
હા પણ જ્યાં દે ત્યાં બોવ બધો દે છે ને, જ્યાં સાવના ના દે એવું છે, વરસાદ નું
હા એ તો છે બાકી તો આપને તો શું કે વરસાદની જરૂર જ્યાં છે, તો ત્યાં આવે તો ઈ સારું રે ને પૂરતો આવે કે, વધારે પડતો વરસાદ હોય છે. જેથી નુકસાન બી થાય છે.
હમ, કોકના ઘર એમાં કઈ બિચારાને કેટલું નુકસાન થાતું હશે.
હા એ તો તમારી વાત બોવ સાચી છે કોકની તો હમણાં જ આપણે જોયું કે સુરતમાં કેટલો બધો વરસાદને આવી ગયો હતો. તો આપે સમાચારમાં જોતા હતા કેટલી દુકાનમાં પાણી ને હતું.
હા પેલી દુકાનો ને એવું બધું ડૂબી ગયું હતું કેટલું નુકસાન થયું. એ લોકો ને તો.
હા, એ તો તમારી વાત સાચી છે. બાકી તમારા મુર્દે શું કેવું કે વરસાદનું પાણી આપને બચાવવું જોઈએ કે નહી.
એક જોતા આમ બચાવું જોઈ, સારું હોય એમ. અને એક જોતા આમ નુકસાન થાય ને.
હા, એ તો તમારી વાત સાચી છે, પણ નુકસાન કેવી રીતે થાય વરસાદના પાણી થી?
વરસાદ ના પાણી થી નુકસાન આ બસ જો પાક ને, ને એને નુકસાન થાય બઉ વધુ પડતું. પડે તો ને, આવી રીતે પાણી ભરાય એટલે નુકસાન થાય.
હા, તો તેથી પાણી ના ભરાય, એના માટે આપે બોરવેલ કે એવું કરી દઈ. તો એ કેટલું સારું રે, અને વરસાદનું પાણી જે પાલર પાણી આપણે કઈ છીએ, અનેને આપણે ઘણી બધી જગ્યા. ત્યા ઉપયોગ માં ભી લઈ શકે છીએ.
હા, એ તો છે, પાણી પીવા માટે ઉપયોગી છે, વરસાદ ન મીઠું પાણી હોય ને.
હા, એ તો તમારી વાત સાચી છે કે, વરસાદનું પાણી મીઠું હોય તો એ પીવાનું સારું હોય.
હા, લોકો તો બહ બધું ભરે છે, પીવા માટે.
હા, એને આપણે બી પી શકીએ છીએ.
હા. પણ ક્યાંક નુકસાન કરે એવું છે, આ તો વરસાદ નું
હા, એ તો તમારી વાત સાચી છે, બાકી તો કેવું કે, હવે આપને બધું. જોવું કે કોઈ કોઈક એવો જગ્યાઓ છે. કે પાણી પોહોચતું નથી. તો એઈ તો કેટલું એ લોકોને તકલીફ પડતી હશે.
હા, જ્યાં સાવ પાણી ના હોય ને એ લોકો. કોને બહુ એમ થાય. પાકે એ ના ઉગે તો, એ લોકોને નુકસાનનીય એ નુકસાન થાય પાણી ના તો.
હા, એઈજ કેટલું બધું એ લોકોને નુકસાન થાય ને, કેટલું બધું એ લોકો લોકોને પાણી ના વગર જીવવું પડે ને, બહુ ઓખું આવે છે.
હા, પણ શું જ્યાં દે છે, ત્યાં બહુ દે છે જ્યાં નથી કે, સારું નથી એવું છે.
હા, બાકી તો તમારા મુર્તે ત પર્યાવરણને, આપણે કેવી રીતે બચાવવું જોઈએ?
પર્યાવરણ તો બચાવું જોઈ તેથી આપને આમ સારી આમ રે કેવી ઉર્જા ને એવું મળી રે એમ. છાયોરે પર્યાવરણ હોયતું.
હા, એ તમારી વાત સાચી, હવે આજકાલ તો બધા પ્લાસ્ટિકને વાપરે છે, તો એ ના વાપરે. કરવું જોઈએ ને.
હા, હા, પણ ઝાડ-વૃક્ષ ને એવું કાપી નાખે, એ ના કાપવું જોઈએ, સમુકલા વાવવા જોઈએ.
હા, એજ બી છે કે, વાવે તો સારું કેહેવાય બાકી પ્રદુષણને કે કેટલું ફેલાઈ રહ્યું છે, આજકાલ તો.
હા, આ ફેક્ટરીમાં હોય એ, પ્રદુષણ મૂકા રાખે. બહાર છોડે, એટલે બધાને નુકસાન જ થવાનું છે.
હા, એ તો છે કે, બહાર છોડે, એનો ધોખાડો હોય કે, એવું બધું હોય. તો એ લોકોને નુકસાન થાય છે, હવામાનમાં કેટલો બદલાવ આવી ગયો છે.
હા, પણ લોકો સમજે નહી એટલે શું કરે?
હ એ તો છે. બીજું તો તમે શું ક્યો છો પર્યાવરણના બારામાં કઈ?
બીજું તો કઈ છે નહી બસ આ પાક સારો થાયને ખેતીવાડ તમારે કેવું છે?
બસ મારા મતેે આમ જોવા જઈએ તો પર્યાવરણ બધાને બચાવવું ખુબ જરૂરી છે કેમ કે હવે આજ કાલ તો કેટલું બધું વાતાવરણમાં ફેરફાર આવે છે પર્યાવરણ પર પર્યાવરણ બદલી રહ્યું છે તો
હા.
હ બાકી તો બીજું તો કઈ નહી કે સારું છે કે પર્યાવરણ આપે ઘરના ઘણા બધા જેટલા વૃક્ષો વાવશુ એ આપડા માટે જ સારું હોય છે ને.
હા આપને ક્યાંક દૂર જાઈએ વચ્ચે વૃ ક્ષ ને એવું હોય તો આપડે બેસવું હોય તો છાએ બેસી શકીએ આ તો વૃક્ષ ને એવું કઈ તો તડકા ના સમુખના ઓલું થાય.
હા જો આ વૃક્ષો બચશે નહી તો આપણે માટે જ હાનિકારક છે કે આપને સારો એવો ઓક્સિજન નહી મલે
હા લા લા કડા ને એવું નહી હોય તો પણ આપને ના કાઈ થાય.
હા એ બી છે કે લાકડાને બધું આપને જરૂરી છે બા કી તમારા મુદ્દે આપને વૃક્ષો ક્યાં ક્યાં કામ આવે છે?
વૃક્ષ તો અલગ અલગ બધા ના હોય અલગ અલગ કામ આવે બધે ફળના એના હોય ફૂલના એના બધા હોય.
હા એ તો છે કે વૃક્ષો આપને ફળ આપે છે એવા સારા સારા શાકભાજીઓને આ પે છે તો તેથી આમ સારું કેવાય છે.
હા. અમુક મોટા હોય એ આમ લાઈક છાયામાં ને એવા રીતે એમ ઉપયોગ થાય એમ.
હા એતો તમારી વાત સાચી છે કે છાયડામાં ઉપયોગ થાય છે. અને બીજું તો શું કે લોકો આપડે આમ ઓક્સિજન બી સારું આપે છે હવા બી સારી મલે છે.
હા પવનને એવું હોય એટલે આમ મજા આવે વૃક્ષ હોય તો. પણ અત્યારે લોકોને વૃક્ષ ગમતા નથી. પાંદડાને એવું ખરે એટલે.
હા એ તો છે કે હવે. વૃક્ષો બી ઘણા બધા તો એટલા રહ્યા જ નથી પેલાના જેટલા કે પેલા કેવું કે મોટી ઉંમરના વૃક્ષો કેવાતા કેટ આટલું બધું આમ સારું હતું ને હવે તો એવું કઈ છે નહી.
હા હવે બધા જનરેશન ચેન્જ થાય એટલે.
હા બધાને હવે આમ પોતની જાતને હોવું જોઈએ કે હર એક જન્મ દિવસ આવે છે કે એનિવર્સરી આવે છે તો એ લોકો બધે એક એક વૃક્ષો વાવે તો ઘણા બધા વૃક્ષો થઈ જાય.
હા પણ અત્યારના લોકો એવું ના કરે.
હા એ હવે બધાને હોય તો એ લોકો કરે તો સારું. હા એ તો તમારી વાત સાચી છે. બાકી બીજું શું કેહવા માંગો છો? વૃક્ષો ના બારામાં કે પ્રદુષણ જે ફેલવે છે. લોકો એને શું તમે ચેતવણી આપશો?
એ-એ પ્રદુષણ તો અવે ફેલાવાનું છે, ના ફેલાવાય તો વધુ સારું.
હા ઈ તો છે.
હ કેમકે પ્રદુષણ થાય તો બ હા-હાનિકારક થાય ને કેમ કે લોકોને બીમાર પડે ને એવું બધું થાય.
હા એ તો તમારી વાત સાચી છે કે, લોકો બીમારને પડી જાય છે.
હ.
અં બાકી તો બીજું તો પ્રદુષણ ને બચાવવા તો ઘણા બધાન સરકાર નો નિયમો કરે તો સારું રહે.
હાં પણ અત્યારે લોકો ગમે ત્યાં હવામાં પ્રદુષણ ભેળવી દે. પાણીમાં ભેળવી દે એટલે
હા એ તો બધાન નુકસાનકારક જ છે.
હમ્મ, પાણીમાં ભેળવે એટલે વધુ થાય.
હા ચલો, તમાર જોડે આ ટોપ પિક માંથી મને વાત કરવાની ખુબ મજા આવીન, ખુબ જાણકારી મલી. તમને મજા આવી?
હા, મને પણ મજા આવી હો.
તમને
ના. મને તો સારું લાગ્યું કેમ કે, આવી કોઈક વિષય ઉપર વાતચીત કરી તો આપને કેવું કે તમને થોડી મારા તરફથી જાણકારી મલે અને મને
હા, હા. સામે સામે એકબીજાને વધુ જાણકાર
હા, ઠીક છે લો.
હા ત.